હેલો
હેલો.
કેમ છો તમે?
મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું તમને મારી અવાજ આવતી છે.
હા આવે છે ને
સારું તો આજે હું તમારા સાથે રક્ષાબંધન વિશે વાત કરવા માગુ છું તમારા પાસે ટાઈમ છે.
હા છે ને મારા પાસે ટાઈમ
અ તમને તો ખબર હશે ભારત એ તહેવારોનો દેશ છે. અહીં દરેક સંબંધને એક ઉત્સાહ તરીકે ઉજવવામાં આવે છે. તેમાં પણ ભાઈ બહેનનો નિઃસ્વર્થ અને પવિત્ર પ્રેમને સમર્પિત તહેવાર એટલે રક્ષાબંધન આ પર્વ માત્ર લોહીનો સંબંધ હો પરંતુ મર્યાદિત નથી પરંતુ તે ઇસ્નેહ આદર અને સુરક્ષાના સર્વત્રિક બંધનનો પ્ર તીક છે.
એ અવય છે અમૃતની આ નદીમાં વહેતો રહે પ્રવાાહ બહેનનો ભાઈ પ્રત્યેનો અખોટ આ સ્નેહભાવ અ રક્ષાબંધન દર વર્ષે શ્ર શ્રાવણ મહિનાની પૂર્ણિમા પૂનમના દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે વૈદિક પરંપરા મુજબ અજ્ઞ યજ્ઞો પવિત્ર જનોઈ બદલવાની વિધિ થતી હોવાથી તેને શ્રાવણની પણ કહેવામાં આવે છે. દરિયા ખાંડે રહેતા મછીવારો અને સાગર ખેડૂત તો આ દિવસે સમુદ્ર દેવની પૂજા કરીને તેમને નારિયેળ અર્પણ કરે છે. જેથી આગામી વર્ષ દરિયા સફર માટે સુરક્ષિત રહે છે. રક્ષાબંધન પાછળ ઘણી સુંદર કથાઓ જોડાયેલી છે. શિશુપાલનો વધ અને ભગવાન શ્રી કૃષ્ની આમ ઉગલી માંથી લોહી વહેલા લાગ્યું ત્યારે દ્રૌપદીએ પોતાની રેશમી સાડીને છેડો પાડીને તેમની આંગળી પર ભાધી દીધો હતો. અમ શ્રી કૃષ્ણ એ આ ઉપકારના બદલાવમાં દ્રૌપદીનું સ સંકટ સમય રક્ષા કરવાનું વચન આપ્યું હતું અને કો કોરવોની સભામાં ચિરહરણ વખતે લાંચ અ બચાવી હતી.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
ચિત્તોડની રાણી કમર વિદ કમરતીએ ગુજરાતનાં સુલતાન બહાર મ બ અ બહાદુર શાહના આક્રમણની બચાવ માટે મોગલ બાદશાહ હુમાઉ ને રાખડી મોકલી હતી. હુમાયુએ રાખડીનો સ્વીકાર કરીને એક ભાઈ તરીકે રાણી કમરવતીની રક્ષા કરવા માટે પોતાનું સૈન્ય મોકલ્યું હતું. પૌરાણિક કથા મુજબ દેવો અને અ દાનવોના યુદ્ધમાં વિજય મેળવવા માટે તે ઇન્દ્રની પત્ની શચીએ ઇન્દ્રના કાંઠે રક્ષા સૂત્ર બાંધ્યું હતું. આ દિવસે ઘરમાં વહેલી સવારથી જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હોય છે તમને તો ખબર જ હશે. બહેન સવારે સ્નાન કરીને સુંદર વસ્ત્રો પહેની પૂજાની થાળી સજાવે છે થાળીમાં કુમ અ કંકુ ચોખા ચોખા, દીવો, મીઠાઈ અને આકર્ષક રાખરીઓ હોય છે. ભાઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસે છે. બહેન તેના કપાળે કંકુ, ચોખા નો તિલક કરે છે અને તેની આરતી ઉતારે છે. બહેન ભાઈની જમટ અ જમણા હાથના કાંદ કાંઠે રક્ષાસૂત્ર ર અ જેમને રાખી પણ કહેવામાં આવે છે બાંધે છે. આ રાખડી ભાઈના આયુષ્ય, આરોગ્ય અને પ્રગતિ માટેની બહેનની આશીર્વાદ રૂપ પ્રાર્થના છે બહેન ભાઈને મિઠાઈ ખભડાવે છે અને ભાઈ બહેનને અજીવન રક્ષા કરવાનું વચન આપ તોહફાની સાથે સુંદર ભેટ જેને ગિફ્ટ પણ કહે છે આપે છે. આજના આધુનિક યુગમાં રક્ષાબંધનનો સ્વરૂપ વ્યાપક બન્યો છે કે બહેનનુ પોતાના ભાઈથી દુર વિદેશ માં રહે છે તેઓ કુરિયર કે ઓનલાઈન માધ્યમથી રાખડી મોકલે છે. આ ઉપરાંત હવે માત્ર ભાઈ જ નહીં પણ બહેનોના એકબીજાની પણ રક્ષાની રાખડી બાંધે છે સમાજમાં સૈનિ કો પોલીસ કર્મીઓ અને ડૉક્ટરો જેઓ દેશ અને સમાજની રક્ષા કરે છે. તેમને પણ રાખડી બાંધીને આ પર્વની ઉજવણી કરવામાં આવે છે.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
રક્ષાબંધન એક એ માત્ર સુત સૂત્રના તારના કે રેશમી દોરો નો તહેવાર નથી. પણ તે બે હૃદયનો જોડતો સ્નેસ્તુ છે આ પર્વ આપણને સ્ત્રીઓ પ્રતિ આદર રાખવાની અને સમાજમાં ભાઈચારો જાળવી રાખવાની પ્રેરણા આપે છે. અ આ પવિત્ર તહેવાર ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને કૌટુંબિક ચેતા દર્શાવે છે. તમને તો ખબર જ હશે આ તહેવાર તો ભાઈબહેન માટે હોય છે. ને બહેન ભાઈને રાખડી બાંધે છે ને પછી એને મીઠાઈ ખવડાવે છે. તે પછી ભાઈ એને તોફા આપી આપે છે એમ. તમારું હું વિચાર છે આ વિશે?
હા તમે ખરેખર ચોકસ કીધું અને હું તા તમે કીધું ને અહ ભાઈ બહેન વિશે તો ખુબ જ સારું કીધું હતું કે રક્ષાબંધન ભાઈ અને બહેનો છે ને પ્રેમ વિશ્વાસ અને તે રક્ષન પી અહ પવિત્ર સંભંધ ઉજવણી છે. ને કરવા માટે બનાવવામાં આવે છે. અને આ દિવસ છે ને બહેન ભાઈના છે ને હાથમાં રાખડી બાંધે છે અને તેના સુખ, સમૃદ્ધિ તથા લાંબા મનુષ્ય માટે છે ને પ્રાર્થના કરે છે. ભા ભાઈ બહેનને છે ને આની હંમેશા રક્ષા કરવાની છે ને વાદો આપે છે અને ભાઈ બહેન પ્રેમ ને પછી મજબૂત બનાવે છે અને એકબીજા છેને પ્રત્યે વિશ્વાસ અને જવાબદારી ભાવના વધારે છે. પરિવારના છે ને સંબંધોને છે ને બધું ગાંઠ બનાવવા માટે છે ને આ ર સંબંધોને ઉજવવામાં આવે છે ને. અને પ્રેમ એકતા પછી પરસ્પર પછી સંન્યામાનનો પછી સંદેશો આ ફેલાય છે ભારતીય છે ને સંસ્કૃતિ અને છે પરંપરા છેને જાળવવી રાખવું જ જોઈએ તમને ખબર જ હ શે કે આ તહેવાર આપણને છે ને શીખાવે છે કે સંબંધો પ્રેમ વિશ્વાસ અને પરસ્ પર છે ને અહ સંયોગોથી છે ને મજબૂત બને છે. તેથી છે ને દર વર્ષેને છે ને શ્રાવણ જેમ કે તમે કીધું શ્રાવણ મહિનાના છે ને પૂર્ણ મના પ્રુ અહ પૂર્ણમાના દિવસે છે ને રક્ષાબંધન આનંદ પછી ઉત્સવામાં ઉજવવામાં આવે છે. હા તે ખરેખર સાચ્ચું હતું. અને હું કઉ ને તો અહ એક પવિત્ર અને પછી લોકપ્રિય આ તહેવાર છે. આ તહેવાર છે ને દર વર્ષેને છે ને અહ ઉજવવામાં આવે છે અને રક્ષા છે ને એ સુરક્ષા અને પછી બંધન એ સંબંધનુ છે. તેથી રક્ષાબંધન અર્થ સુરક્ષા અને પ્રેમનું બંધન વા બંધન થાય છે. આ દિવસે છે ને બહેન પોતાના ભાઈને છેને હાથમાં રાખડી બાંધે છે. તે ની તો પછી ડોરો બાંધે છે. તે તિલીક કરે છે અને તેના સુખ સમૃદ્ધિ છે ને ત હા પછી દેવતા મનુષ્ય જ માટે છે ને પ્રાર્થના કરે છે. જીવનભર છે તેની રક્ષા કરની કરે છે ભાઈ વાદો આપે છે. રક્ષાબંધનના દિવસે છે ઘર ઘેરોમાં છે ને મીઠાઈ બનાવવામાં આવે છે. તો એ ખુબજ સારું લાગે છે અને રક્ષાબંધન તો ખૂબ જ સારો તહેવાર છે. અને નવા કપડાં પહેરવાની જે મજા આવે છે ને તો ખુબ જ સારું લાગ તે છ ને બધી જ બહેનો મળીને જે ભાઈને પરેશાન કરે છે ને તે ખુબ જ સારું લાગે છે અને રક્ષાબંધનમાં જે ભાઈ તેમને તોફો આપે છે તું ખુબ જ સારું લાગે છે. અને જે સમગ્ર પછી પરિવાર સાથે છે ને અહ પછી આનંદપૂર્વક ઉજ વણીયો ઓ કરવામાં આવે છે ને તે પણ ખૂબ જ સારું હોય છે અને ઘણાં લોક કો છે ને સૈનિકો કે સામાજ સરકારના પણ ખા રાખડી બંધાય તેમ એ છેને પ્રયત્ન આદર ‌આ વ્યક્ત કરવો જોઈએ. ને ખબર જશે જેમ અહ જે બહેનોનો ભાઈ ન હોત હોય તે લોકને આ ખૂબ જ દુઃખીનો તહેવાર હોય છે એ લોકો માટે. અને જે એમના ભાઈ તેમથી દૂર હોય છે ને તે લોકોના માટે પણ ખૂબ જ દુઃખીનો તહેવાર ઠઈ જાય છે અને બધા જ ભાઈ બહેન જ્યાં પણ હોય ભાઈ ક્યાંય પણ હોય પણ બહેનના પાસે રક્ષાબંધનની છે ને અહ રક્ષાબંધનના તહેવારે આવે જ છે. તે ફરજયાત આવતો હોય છે ને એ રખા અહ રખાડી બંધાવે જ છે. અહ તમારે છે ને પ્રેમ એકતા પછી અહ અને ફર્જ પછી સ્નેહ ને પરસ્પર છેચી ને સામાન્ય પર સંદેશ શો આપે છે. ભાઈ અને છે ને આપડો સંબંધ વધુ મજબૂત બનાવે છે રક્ષાબંધનમાં છે ને પરિવાર પણ છે ને ખુશી વાતાવરણથી ને ખૂબ જ સારું લાગે છે અને રક્ષાબંધન છે ને માત્ર એક તહેવાર જ નથી પરંતુ છે ને પ્રેમ અને વિશ્વાસ નું છે ને જવાબદારી અને પવિત્ર છે ને અદભુત સંબંધો ઉજવણી છે આ અને તેથી દરેક છે ને અહ તહેવારોમાં છે ને પ્રેમ આનંદ અજી પણ ઉત્સવો જોવા મળતુ જ હોય છે. પણ રક્ષાબંધન જે છે ને હિન્દુ ધર્મની છે ને ખૂબ જ પવિત્ર અને આનંદદાયક તહેવાર છે. આ તહેવારમાં છે ને ભાઈ અને બહેન એમાં જે પ્રેમ અને વિશ્વાસ જોવો મળે છે. હા ને તો રક્ષાબંધનમાં છે ને દિવસો બહેન છે ને ભાઈના હાથમાં રાખડી બાંધ છે ને તે ખૂબ જ અદશ્ય સારું હોય છે. ચ અહ તિલક લગાવે છે મીઠાઈ ખવડાવે છે. તે ખુબ જ સારું લાગે છે ને સ્વસ્થ અને પછી અહ દીધામ અહ દી દિવ નું ભાવના છે ને તે ખુબ જ સારું લાગે છે. અહ હું કઉ તો રક્ષાબંધન સાથે છે ને ઘણી અહ પુરાણી છે ને અહ કથાઓ છે. અહ ભગવાન શ્રી કૃષ્ણ છે ને અને પછી અહ દ્રૌપદી ની કથા તેમજ રાડી પર રાણી કર અહ કરવાવતી પછી અહ બળદશા હુમાયું જેમ કે તમે કીધું કદા ખૂબ જ જાણીતી છે હા ને તો આ કથાઓ છે ને પ્રેમ વિશ્વાસ પછી મદદની છે ને ભાવના શીખાવે છે હ ને આ તહેવાર છે ને દિવસ ઘરો વિવિધ છે પ્રકારની છેને મીઠાઈઓ બનાવવામાં આવે છે. અને તે મીઠાઈઓ ખુબ જ સારી લાગે છે ખાવામાં અને બધા પવિત અહ પરિવાર માં છે ને બેન ભાઈઓ ખુશી થી આ તહેવારને ઉજવવામાં આવે છે દૂર રહેતા ભાઈ બહેન પણ છે એકબીજા સાથે જે છે ને રાખડી બાંધવવા માટે આવી જ જતા હોય છે. રક્ષાબંધન આપણને છે ને પ્રેમ એકતા બધું શીખાવતું જ હોય છે. સમાજ ભાઈચારો અને સોયાગ અને વધાસ કરવામાં પણ તહેવાર છે ને મહત્વનું યોગ્ય દાન આપે છે. અને રક્ષાબંધન છે ને પ્રેમ વિશ્વાસ નું તો છે જ પણ એ છે ને તહેવાર છે ને, આનંદ પછી ઉત્સવ પછી સોહયાદ સાથે છે ને, ઉજવવામાં આવે છે. ને તે ખુબ જ સારું લાગે છે. અને હું તો મને ખુબ જ ગમતું હોય છે, કારણ કે તે ભાઈ-બહેન ન પ્રેમ જોવા મળે છે, અને તેમ લોકોની મસ્તી મજાક તો ચાલતી જ હોય છે, એકબીજાને પરેશાન કરતા જ હોય છે. ભાઈ બહેનને છે ને, ક્યારેય પરેશાન એટલે મજાક એનો ઉઠાવવો છોડ તો નથી, અને જયારે એનું લગ્ન થાય છે ને, તે ખૂબ જ રડે છે. અને જ્યારે બે રક્ષાબંધનમાં દૂર હોય છે ને, તો ખૂબ જ ખોટું અને પછી સારું નથી લાગતું હોય છે, અને પરિવારના સંબંધો હંમેશા મજબૂત બનાવવા માટે હેને રક્ષાબંધન ખુબ જ સારો તહેવાર છે, મને તો રક્ષાબંધન ખુબ જ ગમે છે, તમે શું કેહેવા માંગો છો બેન?
તમે ખરેખર ચોક્કસ કીધું, જ્યારે એને વ્યાત થતું હોય, ત્યારે ભાઈ બહોત રડે છે, હાલના સમયમાં રક્ષાબંધનનું આંદોલન વધુ વ્યાપક બની ગયું છે. દેશની સરહદો પર રાત દિવસ માઇનસ ડિગ્રી તાપમાનમાં દેશની રક્ષા કરતા ભારતીય સેનાના જવાનોને દેશની હજારો બહેનો રાખડીઓ મોકલે છે, અને તાજેતરના વર્ષામાં સમાજ, ડોક્ટરે, નર્સ અને પોલીસ કર્મીઓને રક્ષક માણીને રાક્ષરી બાંધવાની નવી પરંપરા શરૂ કર્યો છે.
હ.
ઘણા પ્રકૃતિ પ્રેમીઓ આ દિવસે વૃક્ષોને રાખડી બાંધીને, પર્યાવરણને બચાવવાના શપથ લે છે, જેને વૃક્ષ રક્ષાબંધન કહેવામાં આવે છે. આ તહેવાર સમાજને સ્ત્રી શક્તિ ના સમાન સંદેશ આપે છે, રાખડી બાંધતી વખતે ભાઈ જે રક્ષાનું વચન આપે છે. તેનો અર્થ માત્ર શારીરિક રક્ષા નથી, પરંતુ બહેનના સ્વાભિમાન તેના સપનાઓ અને તેની પ્રગતિમાં સહભાગી થવાનું વચન છે, આપ કૌટુંબિક ઝઘડતા અને મનભેદ ભૂલીને પરિવારને ફરી એક તંફને ભંધવાનું કામ કરે છે. ચાલો બેન, મને તમારી સાથે વાત કરતાં ખૂબ જ ગમે તમારો ખૂબ ખૂબ આભાર.
હા, તમારો પણ ખુબ ખુબ આભાર.